હાલો છો.
હા, એકદમ મજામાં છું. હમણા તો હું ઘરે જ છું ને વેકેશન પડી રહ્યું છે એટલે હમણા તો ઘરે હજી. બેસી રેછે. તમે કેમ છો બધા ઘરે મજામાં છે ને ભાઈ?
હા એકદમ મજામાં છે. અને હાલમાં શું છે કે જે નવા નવા જાત જાતના તહેવારો આવી રહ્યા છે, તો તેના વિશે જ હું વાત કરવા માગું છું. કારણ કે હું એક શિક્ષક છું. તો અમારે બાળકોને સમજાવાનું હોય છે કે તહેવાર શું છે? એમના પાછળ એ બેકગ્રાઉન્ડ શું છે? એટલે કે જે તહેવાર છે તે કેમ મનાવવામાં આવે છે? આપડો દેશ છે. તે એકદમ એમ તો કૃષિ પ્રધાન દેશ છે. અને અહિયાં નવા નવા હિન્દુ, મુસ્લિમ પછી ખ્રિસ્તી, ઈસાઈ, પારસી એમ જાત જાતના લોકો રહે છે. તો એ લોકોના બધાના પોત પોતાના તહેવાર હોય છે. તેમ આપ આપણે શું છે. અમે તો હિન્દુ છે. એટલે હિન્દુ ધર્મના જે તહેવાર છે, તેના વિશે હું વાત કરવા માંગુ છું. અને અમુક જે ઈદ છે તે મુસ્લિમ ધર્મોના તહેવાર છે. એ પણ ખૂબ જ સારા છે અને અહીંયા આપણે હિન્દુ હોવા છતાં પણ એ તહેવારને ધામધૂમથી ઉજવીએ છીએ. અને ખાસ કરીને આપણા હિન્દુ ધર્મમાં માનીએ તો જે અ દિવાળીનો તહેવાર છે તે ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારણ કે એની પાછળ જે માન્યતા છે. તેમાં એવું માનવામાં આવે છે કે જયારે આપણે રામે અ વનવાસ કર્યો હતો. એટલે કે એમનો જે બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અગ્ઞત વર્ષ હતો. એકદમ મને પરફેક્ટ ખબર નથી. પરંતુ મને જ્યાં સુધી વાત મલેલી અને મેં જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કરેલું ત્યાં સુધી મને આટલું ખબર છે. અને નોલેજ પણ છે. એટલે હું એવું માનું છું કે હા દિવાળીનો તહેવાર એટલો ઉજવવામાં આવે છે. અને એના પાછળની સ્ટોરીમાં તમને જણાવ્યું તેમ જે વનવાસ દરમિયાન એ લોકો ત્યાં દિવસ રહ્યા હતા. અને એ લોકો પાછા જયારે અયોધ્યા પાછા ફરે છે. ત્યારે ખુબ જ ધૂમધામથી એમના અ ફટાકડા ફોડીને એમનું સ્વાગત કરવામાં આવે છે. દીવાઓ પ્રગટાવવામાં આવે છે. એટલે દીવાઓ ને એ બધું એમનું પ્રગટાવીને એમને સ્વાગત કરવામાં આવે છે. તે માન્યતાને આપણે કાયમ રાખવા માટે એના પરથી શીખવા માટે કે રામ ભગવાનના જે અ એ લોકએ વાક્ય જે કીધેલા. જે એ લોકો માર્ગ પર ચાલેલા એ માર્ગ પર ચાલવા માટે. આપણેે એમના જે રૂલ્સ એ લોકો જે નિયમો બનાવેલા તે નિયમોનું કેવી રીતે પાલન કરવું. વડીલોનું કેવી રીતે આદર કરવું, એ બાબતનું આપણે મત એટલે ધ્યાનમાં રાખીને આપડે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. અને દિવાળી બધા ઘરમાં પ્રકાશ લાવે છે, એવું પણ કહેવામાં આવે છે. એટલે અમારે ત્યાં પણ દિવાળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજાવામાં આવે છે. ચારે બાજુ ફટાકડાઓ નો અવાજ. સંભળાઈ રહ્યો હોય છે. પછી અમૂ હાલમાં તો એવો પણ ટ્રેન્ડ આવી ગયો છે. કે લોકો દિવાળી પર ફટાકડા તો ફોડે છે. સાથે સાથે રીલ્સ જે યુટ્યુબ પર છે, પછી ફેસબુક પર છે ને એમ અપલોડ કરી અને લોકોને બતાવે છે. કે અમે કેવી રીતે અમે આનંદ મેળવી રહ્યા છીએ અને અમારે તો શું છે બીજા દિવસે નવ વર્ષ હોય છે. અને નવ વર્ષના દિવસે પણ ખુબ જ સારો દિવસ છે. અને નવ વર્ષના દિવસેજે ખાસ કરીને વેપારીઓ હોય છે. તેઓ સવારે વહેલા ઉઠીને આ પોતાની દુકાન પેલા તો સાફ સફાઈ કરે છે, અને પછી ત્યાં હાર પણ લગાવે છે. અને ત્યાં ચાલા પછી જે દીવાબત્તી કરે છે અને દીવકાનું આગમન કરે છે. અને એ લોકોને એવું માનવું હોય છે કે તે દાડે જો કોઈ ગ્રાહક આવે તો ટાઈમે એવો કોઈને ગ્રાહકને પાસે જોવા લે નથી. એટલે કે એ લોકોને કોઈ વસ્તુ વેચવામાં નફો નહી થાય તો પણ એ લોકો એ ગ્રાહકને વસ્ત તો આપી દે છે. કારણ કે નવ વર્ષના દાળે એ લોકો પોતાનો દિવસ એ લોકો એવું માને છે. કે નવું વર્ષના દિવસે જો કોઈ ગ્રાહક આમ પરત જશે એ લોકોને કઈ વસ્તુ નહીં ગમશે તો આખા વર્ષમાં એવું જ થશે. એટલે એ લોકો શું છે આ બધી માન્યતામાં માને છે. અને નવ વર્ષના દિવસે અમારે ત્યાં બધાજ નવા નવા કપડાં પહેરીને અમે. જે અમારા વડીલો છે તેમને ચરણ સ્પર્શ કરીએે છીએ, એમનો આશીર્વાદ લઈએે છીએ. અને એમને એ લોકો પણ અમને સારી રીતે આશીર્વાદ આપે છે, અમને અમને પણ ખુશી થાય છે. અમે એલોકો અમને ખુશી ભેટ પણ આપે છે. જે અમે ખુશી ભેટ શું છે કે હાલમાં તો અમે. અહ મોટા થઇ ગયા છે, બાકી અમે જયારે નાના હતા, ત્યારે અમને જે ખુશી ભેટ મળતી હતી. તેના દ્વારા અમે અહ જાત જાતનું અહ જે આપડે દેશના ઉદ્ધાર માટે એમણે અમારે ત્યાં. કચરા પેટી છે. પછી અહ નવી નવી જે બેઠકની વ્યવસ્થા છે ત્યાં પાણીની વ્યવસ્થા કરીએ પછી પશુ પક્ષીઓ માટે અહ અમે પાણીની વ્યવસ્થા કરીએ જમવાનું એ લોકોને ત્યા દાણા પણ નાખતા હતા. એટલે અમે શું છે આવી રીતે પૈસાનો ઉપયોગ કરતા. અને અમારા પરથી શીખીને અમારા જે બાળકો છે. અને આજના જે યુવાનોના જે હમણાં બાળકો થયા છે તે લોકો પણ એવુંજ કરે છે. અને એ લોકો અમને પણ ગમે છે કે એ લોકો પૈસાનું બીજાની જેમ પાર્ટીસમાં કે પછી ગમે ત્યાં ગેમ્સમાં એવું પૈસાનું ઇન્વેસ્ટ એટલે ખરજતા નથી. એ લોકો સારી રીતે એનો ઉપયોગ કરે છે અને અમને પણ એ સારું લાગ્યું છે. અને અમારા પર થયું તે આવ્યું છે એટલે તહેવારો નનું મહત્વતો ખુબજ છે. એમ જોવા જઈએ તો અને દિવાળી બધાજ ઘરમાં પ્રકાશ લાવે છે, એવું અમારે ત્યાં તો ખુબજ માન્યતા છે, એટલે દિવાળીમાં ખુબજ મજા કરવી જો અમારે ત્યાં તો મીઠાઈઓ પણ બનાવે છે. પછી સાંજે જમવાનું પણ અમે બધા જે સગા સંબંધી આવ્યા હોય છે એમની સાથેજ જમતા હોય છે અને એ લોકો સાથે જમવાની પણ અલગ જ મજા આવે છે. અમે દરરોજ ને દરરોજ એકજ ખા શાક જમતા હોય અમારી મમ્મીજ બનાવે છે એમતો પરંતુ જે દડે અમારે સગા સબટીઓ સાથે બેસીને ખાઈએ તેડાડે નો ટેસ્ટ કઈ અલગ હોય છે કારણકે તેડા એટલું મસ્ત શાક પણ લાગે છે અને જમવાની પણ ખુબજ મજા આવી જાય છે. તમારા બાજુ શું છે, તમે પણ દિવાળીનો તહેવાર ઉજવતા હશો? ને બીજા બધા ઘણા બધા પણ તહેવાર છે જેમકે ઉત્તરાયણ છે, હોળી છે, ધૂળેતી છે. પછી ઈદ છે જે ખાસ કરીને મુસ્લિમ લોકો પારસી લોકોને એ લોકો ઉજવે છે. તો તમે પણ આમ કોઈ તહેવાર ઉજવતા હશે? તો તમારી બાજુ પણ કઈ માન્યતા હશે અને તમે પણ એને ધામધૂમ ઉજવતા હશે. અને તમારે ત્યાં શું સગા સંબંધીઓ અને મિત્રો ને બધા ઘરે રહેવા માટે આવે છે, તહેવાર ના દિવસે?
હા ભાઈ આવે છે કારણકે અમે પણ હિન્દુ છીએ અને અમને પણ આ બધી તહેવારો વિશે ખબર છે. અને આપડા જે બધા દેશના બધા તહેવારો છે એ તે ખુબ પ્રસિદ્ધ છે અને આપડા દેશ તો બધા લોકો ઉજ્વે છે પરંતુ આપડા જે બધા તહેવારો છે એ આ વિદેશોના જે બધા વ્યક્તિ છે તે પણ ઘણા બધા લોકોને ગમે છે. અને આપડી જે બધી સંસ્કૃતિ છે, તેના વિશે લોકો શીખે છે. અને કેવી રીતે આપડે તહેવાર મનાવો જોઈએ તે બધું એ લોકો શીખે છે કારણકે આપડા તહેવારની. વિદેશોમાં પણ ખુબ માંગ છે. કારણકે ઘણા બધા વિદેશીઓ પણ આપડા બધા દેશમાં રહેવા માટે આવે છે, જેમકે દિવાળી હોય. ત્યારે કે પછી ઉત્તરાયણ હોય ત્યારે કારણકે એ લોકોને પણ જે ફટાકાડા ફોડવાનો બધી મીઠાઈઓ ખાવાની એ લોકોને ખુબ શોખ છે. એટલે મેં તો આમ તો મને એ તો ખબર જ ની હતી જે વિદેશો બધા હતા એ લોકો પણ આપડા બધા દેશના કે બધી આપડે જેમ કે દિવાળી છે, ઉત્તરાયણ છે, કે ભાઈ હોળી અને ધૂળેથી. તે એ લોકોને પણ ખૂબ ગમે છે, કારણકે તે દિવાળી ન તહેવાર છે, એ લોકોને છે ને ફટાકડા ફોડવાનો ખુબ શોખ છે. અને આપણા જે દેશમાં જે મીઠાઈઓ બને છે દિવાળીમાં જેમ કે આ ર કાજુકતરી છે. કે પછી આજે જે આ ઘી ના લડું છે કે પછી અન્ય પ્રકારની જે પણ આપણે જે સીઝન પ્રમાણે જે મીઠાઈઓ આવે છે, તે એ લોકોને ખૂબ ભાવે છે કારણ કે બારના દેશમાં એટલું બધું તહેવાર નથી આવતો હોય. અને આપણા દેશમાં ઘણા બધા પ્રકારના તહેવારો આવે છે, એટલે એ લોકો પણ મનાવે છે કારણ કે, આપડે આ જે બધા દેશના તહેવારો ખુબ ધાર્મિક છે, તમે જે કીધું કે દિવાળી નઈ તો અમારે દિવાળીમાં પણ બડા ઘણા બધા લોકો અમારા ઘરે રહેવા આવે છે, મામા-ફોઈ ના છોકરા અને મારા મામાના છોકરા અમારા ફોઈના છોકરા કે પછી અન્ય કોઈ પણ મારા જે મમ્મી-પપ્પા ના પણ સગા-સંબંધી હોય છે. તે અમારા ઘરે રહેવા આવે છે કારણ કે, દિવાળીમાં ઘણા બધા સગા-સબંધી ઓ આપણા ઘરે રહેવા આવે છે. બધા ફટકડા ફોડવા આવે છે, એકબીજા સાથે મલે છે, વાતચીત કરે છે. અને ખૂબ મજા કરે છે કારણ કે, દિવાળી ના તહેવાર છે તો ઘણા બધા આપણા વ્યવહારો કોઈ બીજા લોકો આમ જે ખરાબ હોય તો પછી આપડે તે હા એ બધા તહેવારોમાં આપણા બધા જ વ્યવહારો સારા પણ થઈ જાય કારણ કે, આપણા આવું કોઈ કોઈનાથી આપણે કોઈ બોલતા ન હોય, કોઈ વાંકું હોય વચ્ચે પડીએ અને પછી આપણે બોલ નઈ પછી કોઈ સાથે બોલીએ નઈ, એવું બધું થઈ ગયું તો આપડા આ બધા તહેવાર આવે છે તેમાં આપડા બધા સારા સંબંધ થઈ જાય છે, કારણ કે આપણા આ બાજુ ઘણું બધું એવું ચાલે છે કે, આપડે કશે કોઈના પ્રસંગોમાં નહી ગયા હોય. તો પછી એ લોકો આપણી સાથે બોલે ને એવું બધું આપણા, બધું બાજુ ગામડામાં બધું ચાલ્યા કરે છે એમ અને આવા તહેવારો માં ઘણા આપણા સાથે બધા મસ્તી-મજાક કરીને આપણા સાથે સારી રીતે વાતચીત કરી ને આપણા બધા વ્યવહારો સારા બની જાય છે, એમ એટલે કે આવું બધું ચાલ્યા કરે છે પણ આપડે જે તહેવારો છે, આપણે યોગ્ય રીતે ઉજવવા જોઈએ. અને મને દિવાળીનો તહેવાર તો ખૂબ ગમે છે, કારણ કે, દિવાળી ના તહેવારમાં મને ફટકડા ફોડવાનું કે પછી આ બધા સગા સબંધીઓ ને મલવાનું, વાતચીત કરવાનો મને ખબ શોખ છે કારણ કે, દિવાળી તહેવાર આવે એટલે પેહલા મે દિવાળીને પહેલા શોપિંગ કર્યું કારણ કે, મને દિવાળીને પેહલા નવા-નવા કપડાં પહેરવા ખૂબ ગમે છે. અને મારા પપ્પા પણ મને થોડા ઘણા પૈસા આપે છે અને હું જે પણ પૈસા બચાવું એમાંથી પણ મેં થોડું ઘણું વસ્તુ લઈ આવું છું, એટલે કે પૈસા બહુ નથી માગતો ઘર પણ, પણ એ લોકો આપે એટલા લઈ લવ. કારણ કે, દિવાળી દિવસ તમને ખબર છે આપણે નવા-નવા કપડાં લાવીએ છીએ. અને જે દિવાળી ને આગલે દિવસ સાલમુબારક એટલે કે નવું વર્ષ નો દિવસ હોય છે, આપણા હિન્દુ માટે અને ઘણા બધા લોકો એ ઉજવે પણ છે કારણ કે, જે નવું વર્ષનો દિવસ હોય તે આપડે બધા લોકો ને સાલમુબારક કે પછી ભેટ કરીએ છે, એકબીજા ને અને આપણાથી જે મોટા હોય છે, તેને આપડે પગે પડીને આશીર્વાદ લઈએ છીએ‌. અને એ લોકો આપણને બક્ષીસ આપે છે, કારણ કે, ત્યારે એ બક્ષીસ લેવાની કંઈ અલગ જ મજા હોય છે. કારણ કે, હું નાનો હતો ત્યારે હું સવારમાં ઉઠીને તૈયાર થઈ થઈને બધાને ઘરે ફરતો, સાલમુબારક કરીને બધાને પગ છૂતો અને વડીલ આશીર્વાદ મેળવતો, કારણ કે ત્યારે તો આપણને એટલી બધી સમજ હતી, કે આપણે બક્ષીસ મેળવીશું અને સારી રીતે આપણે પેલું કરશું એટલે કે ત્યાંના જે દિવસો હતા, તે કઈ અલગ જ છે અને હમણાં જે દિવસો થોડા ઘણા તેમજ છે, પરંતુ હવે નેચર થઈ ગયા છે અને આ આપણે તો હવે કોલેજ પણ જે બી કોમ આપણે કરતા હતા, તે પણ આપણી તો હવે પતી ગયું છે. અને હવે તો મેં એમ કોમ માટે રજીસ્ટ્રેશન કરેલું છે અને એમ કોમ ની સ્ટડી કરુ છું. પરંતુ આવા બધા તહેવારો વિશે આપણેે બધા છોકરાઓને જાણ થવી જોઈએ, કારણ કે, ઘણા બધા તહેવારો છે, કે આપણા ઘણા બધા જે બાળકો છે કે પછી હમણાં જે બાળકો છે. તે આવા બધા તહેવાર વિશે ખબર જ નથી ને, ફોનમાં જ વધારે યુઝ કરીયા કરે. હું તમને એજ કહેવા માંગુ છું કે, અમના જે બાળકોની જનરેશન છે કે આજકાલના બધા તહેવારો છે, આપ ધાર્મિક તહેવારો પહેલાના તે એમને એ લોકોના વિશે ખબર પણ નથીને, એ લોકો ફોનમા જ લાગી રેય છે, શું તેના વિશે તમે શું કેવા માંગો છો?
હા એ વાત તો સાચી છે, અને હું તમને જણાવું છું કે આ મને પણ ખબર છે કે બાળકો હાલમાં જે ફોનમાં ઘણા બધા વ્યસ્ત હોય છે. એટલે જ એમને હું જણાવું છું કે તમે જે તહેવાર છે, તો તમે કેવી રીતે ઉજવણી કરો. અને એ લોકો પર અમે નિબંધ પણ બોલાવીએ છીએ, અને લખવાડીએ પણ છીએ. કે આ જે તહેવાર છે તેના વિશે ખાસ અને એક્ઝામમાં પણ અમે જે પૂછીએ છીએ તે તહેવારો પર અમારો અ નિબંધ ખાસ કરીને હોય છે. અને મોબાઈલ સોશિયલ મીડિયા પર હોય છે, કારણ કે આજે જોવા જઈએ તો ઘણા લોકો તહેવારોમાં પણ એટલો મોટો ઇન્ટરેસ્ટ લાગતો નથી, કારણ કે તહેવારોમાં શું છે એ લોકોને હાલમાં ફોનમાં જ બધું કરે છે, ફોનમાં જ એ લોકો દિવાળી પણ રમી લે છે તેવું મને તો લાગે છે. કારણ કે સવારે ઉઠે એટલે ફોન, આંખ ખુલે ત્યારે ફોન, આંખ બંધ થાય ત્યારે ફોન. આખો દિવસ ખાલી ફોન બસ એના કરતા શું છે કે તમે બહાર જઓ ભલે ફટાકડા ફોડતા તમે દા જઈ જવું કે પછી પતંગ ચગાવતા તમારો હાથ થોડો ઘણો કપાઈ જાય તે ચાલે થોડું ઘણું વાગે તો પરંતુ આખો દિવસ ફોનમાં જોવાથી તમારી આંખને પણ અસર થશે, અને જાતા દિવસે તમને ખૂબ જ અહ મુસીબતોનો સામનો કરવો પડશે, કારણ કે તમારી પાચન શક્તિ છે તે પણ ખુબ જ નબળી થઈ જશે. એટલે હું તો એ લોકોને માર્ગદર્શન આપું છું કે તમે તહેવાર ઉજવો. અને તહેવાર ઉજવાવામાં કોને મજા નહીં આવે, યાર એકદમ મજા આવે તહેવાર ઉજવાની. લોકો ચારે બાજુ અમે પણ ઉત્તરાયણમાં પણ તમને જણાવુ તો ઉપર ટેરસ ઉપર ચડી જઈએ છીએ અને ચારે બાજુ એકદમ કાયપો છે, કાપ્યો છે, એમ કરીને બૂમા બૂમો ચાલતી હોય. હાલમાં તો જે ઘણા અહ બધા લોકો શું છે, તલના લાડુ પણ બનાવી રેય છે. અને જૂની પરંપરા છે, એટલે બનાવવા પણ જોઈએ. અને હાલમાં તો શું છે પેંડા પછી જે આ જાત જાતની નવી નવી મીઠાઈઓ છે, એ પણ લોકો લાવે છે અને ખાય છે. સારું ભાઈ ચાલો. પાછા મળશું ત્યારે આજે તહેવાર વિશે તમને વાત કરી તેના વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું.
હા ભાઈ સારું આપડે હમણા જે તહેવાર આવી રહ્યો છે ગણેશ ચતુર્થી નો ત્યારે આપણે સારલ ગુરુ વાતચીત કરીશું, અને આપણે ત્યારે ગણપતિ ઉત્સવની સારી રીતે ઉજવણી કરશું, સારુ ભાઈ મળીએ ત્યારે. પાછા આપણેે.
હા ભાઈ સારું મળશું.